છર મજા
હા બસ મજા મારામાં કેમ છે?
બસ બસ મજામાંજો
હલો
હેલો
હા બોલો
બોલો બોલો શું કરતા કર
બસ કઈ નહી, આમા ફ્રેન્ડસને ફોન કર્યો તો બધા ફોનમાં જ વ્યસ્ત છે,
હમ બરાબર હજુ કે આજકાલ તો એવું થઈ ગયું છે, ના નથી માંડી ને. આજકાલ તો એવું જ થઈ ગયું છે ને નાની થી માંડીને મોટા જોડે બધા જોડે ફોન આવી ગયો એટલે.
હા એજ ને. ત્યારે બધા જોડે ફોન આઈ ગયા છે.
અને પેરેન્ટ્સ પણ અત્યારથી તેવું જ કરે છે, પહેલા તો કેવું હતું કે અ બાળક જે હોય એ ખાય નહી કે ગમે તે નહી કરે તો મા બાપ આગળ પાછળ ફરીને ખવડતા ત હો તો ખાય નહી તો ફોન હાથમાં આપી દેવાનો બસ.
હા.
એટલે પહેલેથી જ ફૂની લક લાગી ગઈ બધાને.
અત્યારે તો નાના છોકરા પણ જેવું જન્મે એવું બધા મા બાપો ફોન આપી દે.
અત્યારે મારે બેન જોડાે ફોન છે.
હા મને બી બારમાં પછી મળ્યો.
મને કોરોના વખતે મળ્યું હતો.
ઓ બરાબર.
ઓનલાઈન ક્લાસીસ ચાલુ હતા ને ત્યારે. પણ કેવું પડે ફોન ની લત છે ને એટલી ખરાબ ને એમ. કે તમને આજુબાજુ શું થઈ ગયું છે. કઈ સમજાય જ નહી.
હા એજના. આપે આમ કઈ આમ કશું થય થ ફોનમાં એટલા બધા બધા ઘુસી જાય કે આજુબાજુ શું ચાલે ખબર જ ના પડે.
પેલા મને છે ને ટીવી માટે એવું હતું.
હા.
કે મતલબ મેં જયારે ટીવી જોતી હોય ને નાના હતા ત્યારે ટીવી જોતા હોય ને ત્યારે આજુ બાજુ શું થાય છે કોણ બોલાવે છે શું કે છે કઈ ખબર જ નથી. અત્યારેની જગ્યાએ ફોન આઈ ગું છે.
હ પણ એટલે ટીવી તો હવે સમજે આપ મોબાઈલ તો હવે એના તો ગેરફાયદા વધુ છે ટીવી કરતા.
હા એ તો સાચી વાત છે. બધી વસ્તુ. બધી વસ્તુમાં એું જ હોય સરખી રીતે ના. એ તો પછી ગેરફાયદા થું હોય. અને મોબાઈલમાં તો અત્યારે ખાસ.
એટલે જ ને એમ. હમાં તો પાછુ અત અત્યારે તો બધા રીલસ જ જોતા ઇસ્ટાગ્રામ પર.
હા છે એ તો. બ મેં બતી જ. એવું જ જોયું છે અને એ આ એપ્લિકેશન તો બધાના ફોનમાં હોય જ છે એવું.
હા એજ ને.
નાના મોટા અને જે લત છોડવા માટે આ ડિલીટ કરી નાખે ને તો પછી યુટ્યુબ શોર્ટ ચાલુ કરી નાખે એવું કરે.
હા હા એ એ તો જોયું જ છે મેમે અમારે અમુક તમે જોજો કે અમુક છે ને જે સ્ટુડન્ટય હતા એને કોજવા કરશે અને જેવી એક્ઝામ આવશે ને. તો એ આઈડી ડીએક્ટિવેટ કરી દેશે એ લોકો.
હા અને પછી અ પેલું શોર્ટ જોવાનું ચાલુ કરી નાખશે.
હા એમાં કઈ પછી ફરક ના પડે તમે પેલું બંધ કરીને પેલું ચાલુ ખરબ અને સરખું જ કેહેવાય.
એજ ને પણ અ મેં મતલબ મેં જોયું છે કે ઇન્સ્ટાગ્રામ જે છે ને એ વધારે એડિક્ટિવ છે શોર્ટ્સ કરતા.
મને એવું લાગે.
ઇન્સ્ટાગ્રામ પર કેવું કે આપડે. જે બી બી રસ લઇક કરે કે ઇન્ટરેસ્ટ ચેડમાં દબાય તો પછી. જેવી રીલ જો એવી જ રીલ્સ પછી આઈઆઈ કરે.
હા એ સાચી વાત છે.
અને. તમે જો જો કે છે ને તમે કઈ પણ આમ વાત કરશો ને કોઈ બ ટોપિક વિશે તો એ રીલ્સમાં આવી જ જશે.
તો સાચી વાત છે એતો મને મને ઘણી વાર એવો અનુભવ થયો છે એતો.
હા અમે વચ્ચે અમે બધા ફ્રેન્ડ્સ વાતો કરતા હતા કઈક કશી ક કયામ કલર કેવું કઈક વાત કરતા હતા તો પછી રીલ્સ બધાની રીલ્સમાં એની આમ કલર ન જ બધી આવી ગય
હમ્મ બરાબર મેં પણ ઘણી વાર મને છે ને પ્રોડક્ટસમાં મતલબ કે મેં એવું કીધું કે મારી ઈયરફોન્સ લેવાના છે. તો એની એડવર્ટાાઈઝમેન્ટ આવી જાય મારામા - બધી જગ્યાએ. હવે કઈ દઉં ને કે બોક્સ આપણને એમ ખબર પડે કે અચ્છા આ બોલ્યા ત તો એનું હવે એડ આવે. છે એમ આપણા ફોનમાં. ખબર નહી. ખબર નહી આવે હેલો અવાજ આવે. છે. હેલો.
તમારો અવાજ નથી આવતો.
એક મિનિટ.
હા આયો આ્યો.
હેલો.
હા બોલો હવે
હા એટલે મેં મેં ઘણી વાર એવું જોયું છે ખબર નહી આપણો વોઈસ રેકોર્ડ થતો હોય કે આપણો વોઈસ પહોંચતો હોય ત કંપનીમાં ખબર નઈ.
હા એવું. હશે
પણ આપણે એમ અમુક વાર તો વિચારવા જેવી વસ્તુ છે ને તો પછી કેટલું આમ રિસ્ક વાળું કામ કેહેવાય એમ
હા આપડે કેમ પર્સનલ આમ કઈક વસ્તુ કઈને કેવી હોય અને ફોન તો બાજુમાં રખાય ને બીજા રૂમ માં મૂકીએ તો જ પછી વાત થાય આપડે
હા અને અમુક વાર તો કેમેરામાં પણ એવું થાય છે
હા
કેમેરામાં જે હોય આપણા ફોટાને બધું કેપ્ચર થઈ જતું હોય છે એવું હોય છે
હા એ પણ હોય છે એટલે અત્યારે
જેટલું સુવિધા વાળું છે એટલું જ પછી
હા એટલે જેટલું ઓછું બને એટલું વાપરવાનું.
હા, એવુંજ ને અને સૌથી વધારે એડિકસન તો વચ્ચે આવ્યું તું પબજી પબજી ગેમનું બાળકોમાં
હા એમાં તો બો હતું.
પછી એક બ્લ્યુ વેલ કરીને ગેમ આઈતી ખબર છે?
હા એમાં કે લ, એક છોકરો મરી ભી ગયો હતો એના લીધે. કઈ હતું ને એવું.
એક નહીં ઘણા.
હા.
એમાં ટાસ્ક આપે આપણને, કે તમે આવું કરો આમ કરો આવું કરો એવું. એન્ડ છેલ્લે કઈક એવું મતલબ હાનિકારક હોય એવા ટાસ્ક આપે એમ.
હા અત્યારે તો આ બધું બો જ હા. ફ્રી ફાયર અત્યારે બો ચાલે છે.
હા એના ફ્રી ફાયર માં તો કેવું, કે નકરું આમ એજ કરવાનું ને તો બાળકોમાં ક્રૂરતા આઈ જાય પછી.
હા, હું સૌ જલ્દી આવવા માંડે એલોકોને.
હા મે ઘણી વાર મારા ભાઈ ને જોયું છે રમતા.
હા, અતના નાના નાના છોકરાઓ રમતા હોય છે.
હા હા એ તો મેં જોયું છે અને રમવા ના પાડીએ ને તો બીછીડાઈ જાય.
હા. ના તો બવ ખરાબ લત છે.
હા અને પાછું છે એવું કે મોબાઈલ વગર તો આજકાલ કોઈને ચાલે પણ નહી.
હા, અમુક અમુક ફાયદા બી છે ગેરફાયદા, આ એ આઈ ના લીધે બી કેટલા બધા ફ્રોડ થાય છે, ડિજિટલ બો બધા.
હા એજ ને બેંકો માંથી કેટલા કેટલાના બધાના પૈસા જતા રહે છે.
હા, એને પેલું બ્લેકમેલિંગ કરે ને એવું બધું હોય છે અત્યારે તો.
બ્લેકમેલિંગ તો ના કેહેવાય પણ, અમુક વસ્તુઓ તો મેં પણ જોઈ છે એમ કે મારો નંબર કોઈ પાસે ગતોર્યો હોય ને, તો કોઈ અપમારે કે પછી આમ એવી રીતના કોલ કરીને હેરાન કર મેં અમુક વાર એવું, મતલબ જોયેલું છે એમ, ત્યાારનું મન સમજાય ગય યુ કે ફોન જે છે ને બાપા હા. ફોન જે છે ને એનો ઉપયોગ આમ બહ આમ જાળવીને કરવો એમ અને જેટલો બને એટલો તો ઓછો જ કરો અને હમણાં તો પાછું નેટ બેન્કિંગ આઈ ગયું છે. આપણા બધા પૈસા ફૂનમાં હોય
હમ્મ. એટલે પછી એ ધ્યાનથી જ વાપરવું પડે આપડે
હા એજ ને. અને ક્યાં ક્યાંથી લોકોને કેટલા જે હેકરસ હોયે કેવું કેવું દિમાગ લગાવી ને ક્યાં કઈ થી બધું કાઢી લે છે એજ અમુક વાર નહીં સમજાતું
હા અમુક વાર તો ખાલી ઓ ટી પી થી તમને કે કે આ ઓ ટી પી આવ્યો છે મોકલો. એવું કરીને તમારે પેલા બેંક અકાઉન્ટ માંથી પૈસા લઈ લે
એજ ને ઘણી વાર આપણેે જોતા જ હોય છે ને સમાચારમાંને એ બધામાં મારે તો મારે તો ફોનમાં નેટ બેન્કિંગ નથી હમણાં ચાલુ જોકે મારો મોબાઈલ નંબર તો લિંક છે. બેંક જોડે તો મેં પણ હમણાં નું હવે ધ્યાન રાખું છું તમે પણ ધ્યાન રાખજો
હા. એતો સાચી વાત છે.
એ જ ને આપણે તો હવે જોકે મોટા થઈ ગયા પણ ઘરમાં નાના ભાઈ બહેન હોય તો એને સમજાવવાની કોશિશ કરવાની કે ભાઈ ના વધારે પડતો ઉપયોગ કરો ફોન નો તો સારું એમ.
હા. જેટલું ઓછું બને એટલું યુઝ કરે તો સારું.
એજ ને એટલે
હા. સારું ચલો હવે આપડે કા કાલ લે વાત કરીશું
હા હા પાકું પાકું
હા ચાલો મળે
મળીયે